હા
નમસ્તે કેમ છો
મજામાં તમે
મે બી મજામાં મને એક બાત પૂછાની થી ફેશન માટે તમારે મ ક્યાં વાત છે.
ફેશન માટે એક જ મિનિટ હા. ફેશ ન ફેશન એટલો ઈમ્પોર્ટન્ટ થઈ ગયો છે એક જ મિનિટ હા હા આ તો ખુબ રોચક વિષય છે હા આજકાલ નાના બાળકો થી લઈને યુવાનો અને મોટા લોકોને સુધી બધાને ફેશનમાં રસ હોય છે.
હા ના સાચું છે ફેશન કેવલ સુંદર કપડાં પહેરવાનું નામ નથી. પણ એ વ્યક્તિની પસંદ જીવનશૈલી સંસ્કાર આત્મવિશ્વાસ અને વ્યક્તિ સાથે જોડાય છે.
એકદમ સાચી વાત ફેશન એટલે પોતાની સુંદર સ્ચ્છ સુસજ્જ અને આ આમ વિશ્વાસ પૂર્વ રીતે રજૂ કરવાની કલા
હ ના તારેમાંથી ફેશન શું છે?
મારા મતે તો ફેશન એટલે સમય પ્રસંગ ઉમ્ર શરીર રચના અને પોતાના સ્વભાવ પ્રમાણે કપડા દાગીના હેર સ્ટાઈલ ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિત્વની સાજે સાર રીતે પ્રસ્તુત કર્યું.
હા વાહ ખુબ સુંદર રીત સમજાવું. ઘણા લોકો ફેશન વેર તો કેવલ મંગા કપડા પહેરાવે એ એવી લે છે પણ ખરોખર એટલું જા નથી.
હા બિલકુલ નહી ફેશન માટે પૈસા જરૂરી હોય. પણ એટલા જ મહત્વનું નથી. સમજ પ્રસન્સ રંગની ઓળખ બોડી ટાઈપની સમજ અને કપડાને કેરી કરવાની રીત પણ ખૂબ મહત્વની છે.
હા ના સાચું કોઈ સાદા ડ્રેસ પણ પહેને યોગ્ય રીતે નને પહેરાવા. અને મેચિંગ એસેસરીઝ હોય તો આત્મવિશ્વાસ હોય ખૂબ સુંદર લગે.
હા અને કોઈ મંગો ડ્રેસ હોય પણ ફિટિંગ સારું ન હોય. પ્રસંગ પ્રવાની ન હોય અથવા વ્યક્તિને સૂટ. ન થાતો હોય તો એનો પ્રભાવ ઓછો થઈ જાય.
હા ના આજ ફેશન એટલું મહત્વ કમ બની ગયું છે.
કારણ કે આજમાં યુગમાં પહેલી નજરમાં જે અસર પડે છે. એમાં પોતાનો લુક અને ડ્રેસિંગ સ્ટાઈલ ખૂબ ભાગ. ભજવે છે માનસ કેવી રીતે પહેરે છે. એથી એની પર્સનાલિટી વિશે પહેલા પ્રભાવ બનતો હોય છે.
હા જો કોઈ સચ્ચે નીટ નીટ કે અને સુંદર રીત પહેરાવે હોય તો. એને જોઈની સામને વાલે પણ સારા પ્રભાવ પડે.
હા ફેશન આત્મવિશ્વાસ વધારે છે જો માનસને પોતાના કપ. પડા લૂક અને સ્ટાઈલ ગમતા હોય. તો એ વધારે આત્મવિશ્વાસ સાથે લોકો સામે આવે છે.
હા ના કેવરે સારી ડ્રેસ પહેનાને મન પણ ખુશ થઈ જાય છે ને.
બિલકુલ ફેશન મૂડ પર પર અસર કરે છે, સુંદર રંગ આ આરામદાયક ક. પડા યોગ સ્ટાઈલ આ બધા માનસને ફ્રેશ ફીલ‌. કરવાય છે.
હા મને લાગે છે કે ફેશન વ્યવસાય સાથે ખૂબ જોડેલી છે.
હા ફેશન ઇન્ડસ્ટ્રી આજે ખુબ મોટી બની ગઈ છે. કપડા બુટીક ટેલરિંગ એમ્બ્રોયડરી જ્વેલરી મેકઅપ ફુ. ટવેર બેગ્સ મોડલિંગ ફેશન ડિઝાઇન સ્ટાઇલિંગ આ બધા એના ભાગ છે.
અને તારે મતે પારંપરિક ફેશન અને આધુનિક ફેશનમાં શું ફરક છે.
પાર પારંપરિક ફેશન એટલે આપણી સંસ્કૃતિ પરંપરા અને પ્રાદેશિક. પો પોશાક સાથે જોડેલી ફેશન જેમ કે સાડી સલવાર સૂટ ઘાઘરા કુર્. ર્તી દુપટો પારંપરિક દાગીના બિંદી બાંગ. રીન પાયજલ ઇત્યાદી.
હા ના અને આધુનિક ફેશન માં જીન્સ ટોપ. અ ગ્રોન્સ વેસ્ટન ડ્રેસ જમ્સ ફ્રૂટ. ક્રો ઓર્ડર સેટ. અ શર્ટસ જકેટ ક્રપટોપ પ્લાઝો. ફ્યુઝન વેયર આ બધી આવી છે.
એકદમ પણ આજકાલ બંને નું કોમ્બિનેશન પણ ખુબ ચલ ચલમના છે. જેમ કે ટ્રેડિશનલ કુર્તી સાથે મોર્ડર્ન પેન્ટ સાથે. બે બ્લાઉઝમાં મોર્ડર્ન કટ ગાઉન સ્ટાઈલ અનારકલી. સ્ટાઇલ લંગા આ બધું ફ્યુન ફેશન કહેલાય.
હા ના આજે યુવતીની ટ્રેડિશનલ લુકની મોડર્ન ટચ. આ આપે ખુબ પસંદ કરે છે.
કારણ કે એમાં પરંપરા પણ. જ જળવાય છે અને નવી સ્ટઇલ પણ જોવા મળે છે.
હા ના કપડાં પસંદ કરવા તે વખતે શું ધ્યાન રાખવાની જોઈ ને.
પહેલી વાત કપડા પ્રસંગ પ્રમાણે હોવી જોઈએ બીજી વાત. આરામદાયક હોય જોઈએ ત્રીજી વાર શરીર રચના અને. ઉમ્ર પ્રમાને સૂટ થતો હોય એ જોઈએ. ચોથી વાત રંગ અને ફેબ્રિક યોગ્ય હોવો જોઈએ.
હા ના જે પ્રસંગ પ્રમાને એટલે જેમે એક એ લગ્ન ઉત્સવ પૂજા ઓફિસ કોલેજ પાર્ટી. અ રોજીિયા વાપર બધી માટે કપડા ની સ્ટાઈલ અલગ હોય લગ. એ ગમા ની ભારે. ડ્રેસ ચલે પણ રોજ ઘરકામ માટે આરામદાયક અને સાદે કપડે સારે.
હા ઓફિસ માટે સુસંસ્કૃત અને સભ્ય ડ્રેસિંગ જરૂરી છે જયારે પાર્ટી માટે સ્ટઇલશ લુક. રાખી શકાય.
હા ન અને રોજ વાપર માટે એવે કપડાં પહેરાવા જોઈને જો સુંદર પણ લગે અને કામ કરવા તે આરામ પન આપે.
રંગોની પસંદમાં ફેશનનો કેટલો ભાગ છે?
અ ખુબ મોટા ભાગ છે. કે રંગ વ્યક્તિત્ને ઉભારે આપે છે. યોગ્ય રંગ જે રાની ફ્રેશ બનાવે છે. સ્કીન ટોનને સુટ થાય છે. અને વો ઓવરઓલ લુક આકર્ષક બનાવે છે.
ક્યા રંગ ક્યા પ્રસંગ માટે સારા લાગે?
આ તો વ્યક્તિ પર નિર્ભય છે. પણ સામાન્ય રીતે લગ્ન ઉત્સવ માટે લાલ મરુન, હરે પિંક, રોયલ બ્લુ, મસ્ટર્ડ. ઓર પર્પલ, ગોલ્ડ. જો રંગ ખુબ સુંદર લગે છે. ઓફીસ માટે પર્સનલ શેડ બ્રિંગ ગ્રીન. ન નેવી બ્લૂ, વાઈટ, લાઇટ બ્લુ ઓર સેબર રંગ સારી લગે છે.
સોબર લંગ સારે લાગે છે. હા અને ઉનાળામાં હલ કા રંગ અને શિયાળામાં થોડા ગાળા રંગ પણ ખૂબ સરસ લાગે.
હા એકદમ મોસમ પ્રમાણે કપડે અને રંગાની પસંદ કરવાની એ ફેશન સીન્સનો ભાગ છે.
એકદમ સાચી વાત છે હહ. અ ઘની સ્ત્રી અ સ્ત્રીિયા પૂછે કે બોડી ટાઈપ પ્રમાને કપડા કેવી રીતે પસંદ કરવા તું શું કહીશ?
મારે મતે તો ખુબ મહત્વની વાત છે કે બધા ઉપર એક જ પ્રકાર છે ડ્રેસ સામની રીતે સૂટ નથી થઈ. એટલે પોતાની શરીર સમજાવે એ કપડાં પસંદ કરવાની જોઈને.
હમ્મ થોડી ઉદાહરણ આપને.
જેમ કે જો કોઈની હાઈટ ઓજે હોય છે. એ બહુ જ જાડા, બ્રાઇડર વાલી સાડી, બોર્ડર વાલી સાડી. કે ક્યારે હાઈટસ ઓછી બતાવી શકે. વેરિકલ પેન્ટર હૈયર. લંબી દેખાની જો હોય સ્મોલ હોય તો લેન્ટિંગ એન્ડ સ્ટેન્ડર્ડ કપડા સારા લગે છે. જો કોઈ હેલ્ધી બોડી ટાઈપ હોય કમ્ફર્ટેબલ ફિટિંગ યોગ્ય ફીલ આને બેલેન્સ અને ડ્રેસિંગ ખુબ સારે લગે છે.
હમ હમ હહ એટલે બ્લાઈન્ડ ફેશન ફોલો કરવી જગ પોતાને સૂટ થાય એ સમજુ જરૂરી જ છે.
બિલકુલ ફેશન અને એટલે કોપી કરવાનું નહી પણ પોતાની સુંદરની હાઈલાઇટ ઇટસ કરો.
હા કપડાંના કપડો એટલો ફેબ્રિક એ પણ ફેશનમાં મહત્વનો જ છે.
હા ના ખૂબ કોટન સિલ્ક ક્રિપ
શિફર.
શિફોન, જાજુઅ, લાઇનિંગ ક્રોપ. ક્રેપ, ઓરી
જોર્જેટ, લીનન, ક્રેપ, ઓર્ગઝા, વેલ્વેટ, રેયોન, ડેનીમ. બધા ફેબ્રિકનો ફોલ, કમ્ફર્ટ અને લુક અલગ હોય છે. કોટન મને રોજ માટે ખૂબ ગમે. આરામદાયક હોય છે.
હા ના કોટન ગરમી માટે ખુબ સારું. સ્કીલ સ્કીન એને માટે ખૂબ સુંદર લગે છે.
હમ્મ એકદમ બરાબર હા.
એટલે પ્રસંગ અને મોસમ પણ ફેબ્રિક પસંદ કરવાની જોઈએ.
એકદમ ફેશન માં કમ્ફર્ટેબલ ને ઇગ્નોર ન કરવો જોઈએ.
હને અ સ્ત્રીનું ફેશન માં સાડી અને બ્લાઉઝ ભૂમિકા ખુબ માટે છે ને
હા ખુબ મોટી છે ભાઈ આ સાડી ભારતીય સ્ત્રી ની શોભા છે અને બ્લાઉઝ એનો મહત્વપૂર્ણ ભાગ છે. આજકાલ બ્લાઉઝમાં કેટલા બધા ડિઝાઇન આવે છે પ્રિન્સેસ કટ કોટોરી કટ, બોટનેક, વીનેક, કોલરને હાઈનેક્સ, સ્લીવલેસ, પફસ્લીવસ એલ બોસલીવસ, બેગ ડિઝાઇન, લટકન ડોરી મિરર વર્ક, પોટલી બટ બેલ્ટ બ્લાઉઝ ગનું બધ્ધુ
હા ના અનેક અને એક સુંદર બ્લાઉઝ સાડી લુકની બદલી નાખે.
એકદમ સાડી સરલ હોય તો બ્લાઉઝ હેવી રાખી શકાય અને સાડી હેવી હોય તો બ્લાઉઝ બેલેન્સ રાખી શકાય મેચિંગ કોન્ટ્રાસ એમ્બ્રોઇડરી પાઇપિંગ બધ નાની નાની વાતો લુક્સ ને સુંદર બનાવે છે.
અને એટલે.
ના તમારી જોડે વાત કરુંન મસ્ત લાગે. બીજો કાલ કરીશ અચ્છા ઓકે હા આવજો.
ધન્યદ.